હલો
હલો
શું કરી રહ્યા છો હમણા
કઈ નહી હાલમાં તો અમ સાંજ પડી છે એટલે વાડી એ થી જસ્ટ ઘરે આવ્યો છું, તમે શું કરી રહ્યા છો હાલમાં.
હાલમાં તો એજ કે વાડીની મે પણ જે ખેતી કરેલી હતી તેની મુલાકાત લીધી અને તમને ફોન કર્યો કે ખેતીમાં શું તમારા તમારા ગામડામાં શું ચાલી રહ્યું છે હમણાં ખેતીમાં તમાં તમે જે કરી છે આંબાવાડીમાં કેરી બરાબર આવી છે કે નહી.
હા એમ તો જોવા જઈએ તો કેરી સારી એવી આવી છે એમ તો ઓછી આવી છે દર વર્ષ કરતા પરંતુ શું છે કે આ વર્ષ એવું છે કે લોકોની કેરી આ વખતે ખુબ જ ઓછી આવી છે અને એ પ્રમાણે જોવા જઈએ તો અમારી અહીં સારી એવી કેરી આવી છે એટલે અમે તો ગમ્યું પણ છે અને અમે દવાનો છટકાવ પણ ઘણો બધો કર્યો છે તમે શું તમારે સાનો પાક છે તમે ખેતી કરો છો તો તેમાં સાનો પાક લો છો તમે.
હમણા તો હું ખેતીમાં તો હમણાં તો શું હમણા તો ટામેટા અને રોપેલા છે અને જેમકે હમણા તો બીજું પણ એ પણ છે કે જેમકે રીંગણ રીંગણ પણ હમણાં તો તમે જાણો છો લગ્ન સીઝન બધી ચાલી રહી હમણાં તો પૂરી થઈ જતી રહી. પ્રમાણે અમે રોપેલા હતા અને તેથી અમને પણ ઘણો બધો ફાયદો પણ થયેલો કારણ કે લગન સીઝનમાં અમારે જે ઓર્ડર મળેલા હતા તે અમને એકદમ પરફેક્ટ અને
હા તમારી વાત એકદમ સાચી છે અને અમે પણ કેરીમાં તો ખુબ જ સારો એવો નફો કમાઈએ છીએ અને મજા પણ આવે છે ખેતી કરવાની એટલે ખેતી એક સારો વિષય પણ છે જોવા જઈએ તો અને અમારે તો શું છે કે કેરીમાં તો ઘણો બધા દવાનો છટકાવો કરવો પડે છે અને અમે દર વર્ષે કરીએ પણ છે. આ વખતે પણ અમારો સારો એવો દવાનો ખર્ચ કર્યો છે અને સરકારશ્રી એ અમને સહાય પણ આપી છે દવા લેવામાં એટલે અમને ઘણા બધા સહાય મળવાથી અમે સારી એવી ખેતી કરી શકીએ છીએ અને હાલમાં શું છે કે